મારો અવાજ આવે છે? હલો હેલો
હલો
હા, અવાજ આવે છે તમને?
હેલો
હા, હેલો અવાજ આવે છે?
હા હા આવે છે,
હા, તો નમસ્કાર આજે જે છે ને આપણેે એ કુટુંબના સંસ્કારો અને તેમનું મહત્વ છે, ને એ વિશે વાત કરીએ,
નમસ્કાર આ વિષ દરેક સમાજ માટે ખૂબ મહત્વપૂર્ણ છે, કુટુંબના સંસ્કાર વ્યક્તિના જીવનને દિશા આપે છે.
હા, પેલા તો આપણે સમજીયએ કે કુટુંબના સંસ્કારો એટલે શું?
અ કુટુંબ ના સંસ્કારો એટલે એવા સારા ગુણ અને સીધા સિદ્ધાંતો છે, કુટુંબના સભ્યો એકબીજામાં બીજામાં શીખવે છે, અને જીવનમાં આપવાની છે.
એટલે કે સંસ્કારો ફક્ત શબ્દો નથી, પણ રોજિંદા વર્તનમાં મા દેખાતા ગુણ છ
હા હા બિલકુલ અમ સંસ્કાર સંસ્કારોથી વ્યક્તિનું વર્તન વિચારે અને નિર્ નિર્નયો પ્રભવિત થાય છે.
હુમ કુટુંબ ને બાળકની પહેલી શાળા પણ કેવામાં આવે છે.
હા બાલક સૌથી પેલા કુટુંબમાં જ બોલવું વર્તવું અને સમ સમજાવાનું નિભાવવા શીખે છે.
હા જો કુટુંબ મજબૂત સંસ્કારો આપે તો બાળકનું વ્યક્તિત્વ પણ સારું બને છે.
હા અને જો સંસ્કારોની કમી હોય તો ઘણી વખત વ્યક્તિને જીવનમાં મુશ્કેલોનો સામનો કરવો પડે છે.
હા તો ચલો હવે આપણેે પેલા સંસ્કારો જોઈએ જે છે આદર અથવા રિસ્પેક્ટ
અમ અદર દરેક સંબંધની મજબૂત અ બુનિયાદ છે.
હા કુટુંબમાં મોટા નાના માતા પિતા ભાઈ બહેન બધા સાથે આદર થી વર્તવવું જોઈએ
હા અ અંદરનો અર્થ માત્ર મોટા લોકોને માન આપવું નથી પણ દરેક વ્યક્તિની લાગણી સમજ વી પંન. છે
હ જયારે આપડે કુટુંબમાં એકબીજાને આદર મળે છે ત્યારે ઘરનું વાતાવરણ શાંત રહે છે.
અ ઝઘડા ઓછા થાય છે અને પરસ્પર સમજ સમજણ મળે છે.
હ આદર થી વાત કરવાની તેવું પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે.
હા મીઠા શબ્દ સાંભળ સાભ ને મજબૂત બનવા છે.
હ આદરની સાથે વિનમ્રતા પણ જરૂરી છે.
વિનમમાત્ર વ્યક્તિને બધા બધા સાથે સારા શમદ સંબત્વોમાં બધાને મડન કરે છે.
હા હવે બીજા મહત્વપૂર્ણ સંસ્કાર તરફ આપણે આગળ વધીએ જે છે. પ્રણાામિકતા અથવા ઓનેસ્ટી
હા પરમિકતા દરેક કુટુંબનું સૌથી મોટું બલ છે
હા સાચું બોલવું અને સાચું વર્તન કરવું પ્રણામિકતા ન મુખ્ય અર્થ છે
જય્યારે કુટુંબમાં બધા પ્રણ પ્રમાણિક હોય ત્યારે વિશ્્વાસ મજબૂત બને છે.
હા વિશ્વાસ વિના કોઈ પણણ સંબંધ લાંબા સમય સુધી ટકી નહી શકતો
સાચું વ્યક્તિ ભૂલ કરે તો પણ તેને શીખવા સ્વીકારી લેવા છે.
હા આ ગુણથી વ્યક્તિ જવાબદારી પણ સમજે છે.
પરમની કીતાથી માનસને અંદર થીિ શાંતિ મળે છે.
હા ખોટું બોલવાથી થોડી વાર માટે ફાયદો મળે પણ લાંબા સમયમાં નુકસાન જ થતું હોય છે
તેથી કુતુંમાં સત્ય નું મહત્ત્વ સમજાવવું ખૂબ જરૂરી છે.
હા હવે આપણેે જે ત્રીજો સંસ્કાર છે જે છે જવાબદારી એના વિશે આપણે હવે વાત કરીશું.
જવાબદારી એટલે પોતાની ફરજને સમજાવી અને તેને યોગ યોગ્ય રીતે પૂરી કરવી.
હમ્મ, કુટુંબના દરેક સભ્યની કેટલીક જવાબદારી હોય છે.
નાના કામ હોય કે મોટા કામ દરેકની ભગી ભાગીદારી મહત્વપૂર્ણ છે.
હા, જ્યારે બધા જવાબદારી નિભાવે છે ત્યારે કુટુંબ વ્યવસ્થિત રીતે ચાલે છે.
જવાબદારીથી શિસ્ત સમયનું મહત મહત્વ અને કામ પ્રત્યે ગંભીરતિ પણ આપશે. છે.
હમ્મ, જવાબદાર વ્યક્તિ પર બીજા લોકો વિશ્વાસ રાખે છે. હ
અને તે વ્યક્તિ સમજમાં પણ સારી ઓલખ બનવી શકે છે.
હમ્મ, કુટુંબમાં જવાબ વાબદારી ની ભાવના બાળપણથી જ વિકસવા આવી જોઈએ. હેલો.
હા.
હેલો.
હાલો.
હા અ કશું બોલી રહ્યા હતા તમે?
હા, આ કારણ કે આ ગુણ અગલ જીવનભર ઉપયોગી બને છે.
હા, તો હવે આપડે સહકાર વિશે વાત કરીએ.
હા, તો શાકર એટલે એકબીજાની મદન કરવી ને સાથે મ મળીને કામ કરવો.
હમ્મ, કુટુંબમાં સહકાર હોય તો મુશ્કેલ કામ પણ સરળ લાગે છે.
હા, એક વ્યક્તિ બધું કરી શકે નહી. પણ બધા સાથે મળે તો ઘણું કરી શકે.
હમ્મ. સહકારથી પ્રેમ અને એકતા વધે છે અને દરક દરેક સભ્યને લાગે છે કે તે કુટુંબનો મહત્વપૂર્ણ ભાગ છે.
હા ઘરેલું કામ હોય હોય પ્રસંગો હોય કે કોઈ મુશ્કેલ હોય અ શકર ઘણું ઉપયોગી બને છે.
હમ્મ, સહકાર થી સમસ્યાઓનો ઉકેલ પણ ઝડપે મળી જાય છે.
હા અને અને સંભળતોની માં ઘરમાં જ અને ન ન ચીકટ પણ વધે છે.
હા, તો હવે આપણેે જે દયા અને એના વિશે વાત કરીએ.
અમ, મયાાલું વ્યક્તિ અ બધા સાથે પ્રેમથી વર્તન કરે
હા, જે આપણે આવા સંસ્કારોથી કુટુંબમાં ખુશીનું વાતાવરણ બને છે.
અને બાળકો પણ અ આ ગુનો સરળતાથી શીખે જાય છ
હમ્મ, દયાથી માનસ માનવતાનો વિકાસ થાય છે.
આ બધા સંસ્કારો કુટુંબ ના મજબૂત બન બનાવે છે. અને વ્યક્તિ ના જીવનમાં પણ સકરમાત્મક અસર કરે છે.
હા તો હવે આગળની વાતમાં આપણે કુટુંબના ઘણા મહત્વપૂર્ણ બીજા સંસ્કારો વિશે વાત કરીએ.
હા, કર ને. કારણ કે કુટુંબમાં માં સંસ્કારો માતર માત્ર ઘર સુધી ઘર સ નથી, પણ સમ સંપૂર્ણ સમજને પ્રબત પ્રભાવિત કરે છે.
હા તો હવે આપણે જે શિષ અથવા ડિસિપ્લિન છે એ વિશે વાત કરીએ.
હા.
હા.
અધર પ્રબ અહ પ્રમનિકતા હા, હા
શિસ્ત દરેક આપણે જે સફળ જીવન છે એનો મહત્ત્વપૂર્ણ ભાગ છે.
હા.
અતર જવાબદારી સાકર અને દી દયજ તેવા સંસ્કારો જીવનના સુધાર બનાવે છે.
હા અહ શિષ્ટ નો અર્થ શું થાય?
અમ્મ શિષ્ટ દરેક સફળ જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે.
હા શિષ્ટ એટલે નિયમોનું પાલન કરવું, સમય નું મહત્વ સમજવું અને યોગ્ય રીતે વર્તન કરવું.
હા. અહ દરેક વ્યક્તિ પોતાનો ફરજ સમજે છે. અને સમય પર કામ કરે છે.
હા શિષ્ટ ફક્ત બોલો અહ બાળકો માટે નથી.
બિલકુલ નહી. કુટુંબના દરેક સભ્ય માટે શિષ્ટ જરૂરી છે.
હા શિષ્ટ થી સમયનો સારો ઉપયોગ થઈ શકે છે, અને કામમાં નિયમિતતા પણ આવે છે.
હા અને કામમાં નિયમંતિ પણ આવે એ જરૂરી છે.
હા જો કુટુંબમાં શિસ્તની કમી હોય તો શું થઈ શકે?
ત્યારે અહ અવસ્થ્ય વધ કમે સમય પર ના થાય અને ઘણી વખત તનવ ત તનવ પણ ઉભું થાય.
એટલે જે શિષ્ટ કુટુંબને મજબૂત બનાવવામાં મદદ કરે છે. શિષ્ટથી વ્યક્તિ અને પોતાના લક્ષ્ય સુધી પહોંચવામાં પણ મદદ મળે છે.
અમ્મ કારણ કે નિયમિત અહ પ્રતિઓની જ અહ સફળતા મલે છે.
હા તો આજે હવે આપણે આ વાતથી આપણને ખબર પડી કે જે પરિવારમાં જે કેવા-કેવા અલગ મૂલ્યોની જરૂરત હોય છે અને હવે આપણે ફરી આગળ ના કોક ફરી આ જ વિષ ઉપર આપણે ફરી ક્યારે આગળ વાત કરીશું. હા ચલો બાય.
બાય.